મ તો
બસ મજામાં છું.
કેવું ચાલે તમારામ જીવનમાં
ય શાંતિ છે.
હમ એમાંટલ સાંજ પડી અહિયાં તો અમારે આમ બાળકો રમવા આવી ગયા છે અ મુુકામગર ની અંદર રમતા ને અમુક આામ ઘણી બાર રમતા છે.
અચ્છા હા મારે બી હયાર રમવા જેવું છે ક્રિકેટ રમવા જેવું છે.
એવું આમ કેવું નને કે રમતોમાં પણ કેવા પ્રકાર જોવા મળતા હોય. જેમ કે આમ ઇન્ડોર ગેમ્સ છે હા. હા અને બંને પ્રકાર એમ પોતાનું આગવું મહત્વ હોય છે
હા અને બંનેની પોતાની અલગ એક મજા બી છે
હા કેમ કે આમ રમત ગમત નો કેમ કે આપણા જીવનમાં મહત્વપૂર્ણ ભાગ છે
હા
હા રમ તો આપડે રમીએ તો ફરી આપણા શરીર અને મનને સ્વસ્થ રાખે છે
સ્વસ્થ રાખે હવે ઇન્ડોર ગેમમાં તમારે ફિઝિકલી ના હોય બટ મેન્ટલી જેમ કે ચેસ રમો છો તમે તો તમારે કેટલું મગજ વિચારવું મગજ થી વિચારવું પડે કે શું મવ કરું કઈ રીતે ચેક આપું એ એ બાજું હા
અને બંને પ્રકારની આમ રમતો માં જુદી જુદી રમતો નો સમાવેશ થતો હોય છે જેમકે આપડે આઉટડોર ગેમ્સ લઈ લઈએ તો એક ખુલ્લા મેદાનમાં પાછી રમવામાં આવે જેમ કે ક્રિકેટ લઈ લો કબડ્ડી લઈ લો
બેડમિન્ટન
હા ફૂટબોલ લઈ લો વોલીબોલ લઈ લો હોકી લઈ લો હા ઘણી બધી આમ ખુલ્લા મેદાનમાં રમવામાં આવે
હા એ તો છે
અને હા આરામો તો પાછી રમવાથી શરીર આપડું મજત મજબૂત પણ બનતું હોય છે
હમ એ બી છે આઉટડોર રમો તો તમે તમારું શરીર મજબૂત બને ફિઝિકલી સ્ટ્રોંગ રહો ઇન્ડોર રમો તો તમા સ્ટ્રો થ મતલબ ઈન્ડોરમાં કેવું ફિઝિકલી તમારે હાથ પગ ના ચલાવવાના હોય બટ મગજ વાળી ગેમ
મેન્ટલી તમારે બહુ દિમાગ દોડાવવું પડે હા પછી એમ આઉટડોર માં કેવું કે આપડી શારીરિક કસરત થાય છે અને સહન શક્તિ વધે છે અને સાથે રમવાની પણ આમ ભાવના વિકસે છે કેમ કે અહીંથી દોડો ત્યાંથી દોડો ભાગો
હા
કેવી મજા આવે રમવાની
એ તો છે પછી તમે તમે સ્પોર્ટમાંથી શું શીખો છો
એટલે
મતલબ સ્પોર્ટસ આપડે રમીએ સ્પોર્ટ્સ મતલબ કોઈ બી ગણી લો તો ગેમ્સ માંથી આપણને શું નવું શીખવા મળે
એ કઈ રીતે રમાય છે
હા એ બી છે પછી આપડે જેમ કે ટીમવર્ક શીખવા મળે
હા એ તો ખાસ
ડિસિપ્લિન છે પછી મેન વસ્તુ તો પેશન્સ છે
એ તો ખાસ
હા
એલે એ આજકાલના બાળકોમાંમ
એ ગુમાવી દીધો એમને બાકી પેશન્સ હોય ને તમારા અંદર ધીરજ હોય તો ગેમ જીતવાની તમારી પેલી અલગ એક સ્ફૂર્તિ આ જાય
એમ કે તમે જોુવ કે એમનું મેઈન ગોલ એ કે સિક્સ મારો ફોર મારો સિક્સ મોર અને ફોર મારવાના ચક્કર માં એક અમુક વાર આઉટઇ થઇ જાય
હા અત્યારે જેમ કે અમે હાલનું હું રમવા જઈશ ને તો બાળ બી આવે નાના તો અમારામાં કેવું હોય કે ભાઈ દસ માં બાર રન જોુવે છે તો સિંગલ સિંગલ લો અને ખરાબ બોલ આવે તો સિક્સ મારો કે ફોર મારો એ તો પેલા જ બોલતી મનમાં ઠાની લે કે શિક્ષ જ મારીશું
હા હા અને એમાંને એવા પછી ટીમને હરાય દે છે
હા એ બી એજ થાય પછી છેલ્લે
હા અને સહનશક્તિ તો કેવી રીતે કે તમે કોઈ નાનું બાળક છે હવે રમદા રમદા પડી ગયું
હા હા
થોડું બેહેલા ફૂસલાઈ ને પણ આમ કહી દઈએ કે અચ્છા અચ્છા કઈ નઈ વાગ્યું બેઠું સારું જ છે એટલે આમ અને પછી તો મોટા જેમ જેમ થાય એટલે શું વાગવાનું અમુક હા અમુક ઉપ તો પેલું બાળક પડે ને તો ઘરે આવીઈને આમ કે નહીિ
ના કે હ પછી તો બીઆ કે હમણાં કહીશ ને તો બોલશે કે ક્યા રમવાા જાય છે એને શું કરે
હા એટલે ગેમ્સમાં આ એક સારી બાબત છે અને ઈન્ડોર ગેમ્સમાં તો ઘરની અંદર જ અથવા કા તો હોલમાં રમવામાં આવે હોય છે જેમ કે ચેસ લઈ લો કેરમ લઈ લો ટેબલ ટેનિસ લઈ લો લુડો છે સાપ સીડી છે
બહ બધી ગેમો છે હમણાં ગણવા જઈશું ને
તો હા તો તે તમે આમ રમો ને ઇન્ડોર ગેમ્સ તો તમારી આમ બુદ્ધિ વિકસે એકાગ્રતા વધે પછી તમારું ધીરજને નિર્ણય લેવાની ક્ષમતાપણામાં એમાં પણ આ વધારો કરે છે
હા એ છે તમારે ડિસિઝન મેકિંગ પાલું થાય સારું થાય
હા કેમકે તમારે ત્યાં આમ ઘણું આમ વિચારીને પોતાની નેક્સ્ટ મવ રમવું પડત
હા એજ ને
હા તમે આમ આડેધર રમી લો તો પછી તમે ગેમ હારી પણ જાાવ છો
અને કઈ મહત્વનુંું બી નથી એનું
હા
તમને ટીમ ગેમ ગમે કે ઇન્ડિવિજ્યુઅલ ગેમ
વધારે તો ટીમમાં મજા આવે આપણેે પેલી મેદાનમાં ખબર રમતા સાકર ગેમ
સાકર ગેમ
નઈ ખબર અમે એ નાના હતા ને ત્યારે એવી આમ રમત આવતી કે તમારા પેલા ઇન્ડિવિજ્યુઅલ બધા ભાગતા હોય
હા હા
તો એક જણા ને તમારે પકડવાનું હવે તમે એક જણા ને પકડી લીધો તેનો હાથ પકડી બીજા જણા ને પકડવાનું બીજા જોડે પાછા ત્રીજા જણા ને એવી રીતે જયારે આમ દસ પંદર દસ પંદર લોકો રમતા હોય હા દસ પંદર લોકો હોય ને જયારે છેલ્લે એક જ બાકી હોય ને ત્યારે જે ટીમ બનાવીને બધા ભાગતા હોય છે ને એમાં ઘણી જ મજા આવતી હો
હા અત્યાર તો પણ જોવા જઈએ ને તો ઈન્ડોર હોય કે આઉટડોર હોય મતલબ ઓછું થઈ ગયું હોય રમવાનું પેલા તો કેવા ચુસથી રમતા બધા
અને તમે જુઓને તો વેકેશન પડે ને તો ઉનાળાનું વેકેશન પડ્યું તો શું કરશે બધા કે બપોર થી લઈને સાંજ સુધી છે ને ઈન્ડોર ગેમ્સ બધી હોય ને એ રમશે જેવા સાંજે છ વાગે સાત વાગે અને જેવો તાપ ઓછો થાય એટલે ગામડામાં તો કેવું કે નાના બાળકો હોય ને સ્ટમ્પ ને બેટ ને બોલ લઈને સીધા ખેતર માં બાાગ
ખેતરમાં વાગી જાય
હા
ખેતર માં બી ના ભાગે ને તો કોમન પ્લોટ હોય ને અમારા હોય ને તો આજુબાજુ વાળા બૂમ પાડી દે કે હવે ભેગા થયા હવે રાડો બોલાવશે
હા એ પણ આમ મજા વાળી વાત કેવાય
હા
આમ મેમરી સારી બને આપડી
આજુબજુ ઘરો વાળા બી સપોર્ટ કરતા કે ભાઈ બોલ ગયો હોય કે ગમે તે ગયું હોય તો આપ દેતા અત્યારે તો કેવું કે ભાઈ ના અમારા ઘરમાં બોલ નહી આવો જોઈએ આમ
હા ખિડકી ના ટૂટવી જોઈએ
એટ છોકરાઓને રમવાનું મન હોય ને તો બી તો બી મતલબ આવું સાંભળી ને
એ લોકો ના આરામ પછી એ સીધા મોબાઈલ તરફ વળે ચાલો કઈ નઈ મોબાઈજ જોઈએ
હા એજ ને હવે કેવું થઈ ગયું હત કે ક્રિકેટ ને ફુટબોલ રંભી હૈ તો ફિઝિકલી નહી રમે મોબાઈલમાં રમશે એમાં બી પેલું મલ્ટ પ્લેયર આવે ને મતલબ એક આ ઘર બેઠો છે એક પેલા ઘર બેઠો છે અને બંને સાથે રમે
અમુક વાર તો આ ફ્રી ફાયર માં પણ એવું આમ બધા ગામના છેવાડે હાલ તો પેલા તો ક્રિકેટ વ રમતા અને હાલ તો પેલા ગામ ના છેવાડે આમ પાદરે બેઠા બેઠા બેઠા ખાલી એ આયો આ્યો હોય એ માર માર માર
હા હા હા એ તો એ તો મેં બી નોટિસ કર્યું ફ્રી ફાયર પબજીી કોલ ઓફ ડ્યુટી ટુકડી બનાવી રમતા હોય અને મતલબ એમાં તો જે ગુસ્સો કરે ને લોકો એક મતલબ કઈક એમાં બંદા મારવાના હોય તો એક ના મર્યો હોય કે એવું કઈક હોયને તો એક બીજાને તો લડવા માંડે કે તું કેમ ના મારી શક્યો આમ મારી રેન્ક માઈનસ થઈ ગઈ
એના લીધે આમ ઝઘડા ભી થાય ને શાંતિ પણ આપણેે આમ ના અનુભવી શકે એની કરતા જો તમે આમ ક્રિકેટ કેવું કઈ ખુલ્લામાં રમો તો આમ મજા પણ આવે હા એટલે અને ઇન્ડોર ગેમ્સમાં તો કેવું કે હવામાન બરાબર ના હોય તમારે ઘરનું બહાર તો પણ આમ તમે રમી શકો હા અને આપડે આમ જોવા જઈએ ને તો ઈન્ડોર અને આઉટડોર બંને ગેમ્સ આપણા જીનમાં આમ ખુબ જ જરૂરી ગેમો છે હા અને આપડે કેવું આટઉડોર ગેમ્સ રમે તો બોડીને આમ તંદુરસ્ત રાખે જયારે ઇન્ડોર ગેમ રમીએ તો માનસિક વિકાસ માં મદદ કરે છે
હા એ તો છે અને પાછું ગેમ્સ માં તો કેવું કે એકલું જીતવું પણ ભાગ લેવો અને એના અંદર થી શીખવું એ મહત્વનું હે
હા એ તો ખાસ છે અને રમતો આ બોલો બોલો
ના તમેય બોલો બોલો
એને રમતો આમ ખાલી માત્ર મનોરંજન માટે નથી
હા એ
પરંતુ તે શિસ્ત લઈ લો આત્મવિશ્વાસ લઈ લો અને વ્યક્તિત્વના વિકાસ માટે પણ ખુબ જ મહત્વપૂર્ણ ભાગ ભજવતું હોય છે
હા એ તો છે
હા
હવે તો વીઆર ગેમ્સ રમે લોકો પેલી ખબર છે મોટા આખે ચશ્માબલા પહેરીને
હા હા હા હા હા હા પણ આમ જેવી રમવાની મજા આપડે જે આઉટડોર ગેમ્સ છે એવી નથી આવતી હા વાંધો નહી સારું સારું ચલો
હા હા ચાલો